બોલો.
ત્ર તબિયત પાની સારું છે ને મિત્ર?
હા બધું સારું ચાલે શ. તો તમારું કેવું ચાલે?
ત મિત્ર હવે તો હું કે આ ગરમીનો મહોલ છે અને ખૂબ જ ગરમી પડી રહી છે અને થોડો હું ખેતીમાં મમ્મી પપ્પાને મદદ કરું છું મિત્રો તો તમે પણ મ-મમ્મી પપ્પાને મદદ ત કરતા રઈ કરતા છે ને
હા મદદ તો કરીએ જ છે. જેમ કે આપણે યય ગરમી પણ બૌ છે તો મદદ પણ કરવી જોઈએ જેથી આપણા માટે જ ભવિષ્યમાં કા-કામ આવે.
હા મિત્ર એવો ટોપિક પર હું તમને ચર્ચા કરવા જઈ રહ્યો છ કે ખેતીનું મહત્વ કે આપણા જીવનમાં મિત્ર ખેતીનું આટલું બધું મહત્વ છે ને મિત્રો ખુબ જ ઘણું મહત્વ છે અને આપણા જે ભારત દેશ માં ખેતી ખેતીનું બી ખૂબ જ ખૂબ જ ઘણું મહત્વ છે કારણ કે આપણો ભારત દેશ જ એક ખેજી પ્રધાન દેશ છે. જ્યાં અલગ જ્યાં અનેક અનેક પ્રકારની ખેતી થાય છે શાકભાજી, ફૂલ-ફૂલ, ફૂલ, ફળફળાદી, અનાજ, કઠોળ એવી ઘણી બધી ખેતી થાય છે મિત્ર અને મિ-મિત્ર ખેતીનું મહત્વ તો હું તમને એના વિશે ચર્ચા કરવા જઉં તો મિત્રો એક દિવસ હું બૌ બધું દિવસ લાગી જાય કારણ કે આપણે ખેતી ખેતી એક મહત્વનો મહત્વનો એક પાક છે કારણ કે આપણે જે ગામડા વિ સ્તર મિત્ર દરેક દરેક વ્યક્તિઓ ખેતી કરતા હોય છે તો મિત્ર શું ત-તમે પણ થોડું ખેતીનું મહત્વ થોડું જણાવજો ને.
હા તમે કહ્યું એમ વાત સાચી છે પરંતુ એ ખેતી પણ અલગ અલગ જમીનના ફળદૂપ પર-ઉપર-પ આધાર રાખે છે. જેનાથી જમીન ના ફળદરૂપ ના આધારે જેવો આપણે ખેતી કરીએ છીએ તેવી જ અલગ અલગ પ્રકારની ખેતી થાય છે જેમકે જોવા જઈએ તો ડાંગર બાજરી વગેરે અન એહવાટ અનાજ વગેરે થાય છે. એવી જ રીતે જેમકે બીજું જોવા જઈએ તો ફળો સ-શાક-શાકભાજી અલગ અલગ જમીન પર થાય છે ઈયા ફળદુપ ફળદ્રુપ આધાર રાખે છે જે અને એવી જ રીતે એને આપણે સારી રીતે પાણી વગેરે પણ આપવું જોઈએ જેથી જમીન જમીનને કોઈ પણ પ્રકારની
હા મિત્રો તમારી હા મિત્રો તમારી વાત તજ સાચી છે કે તમે જેમ કીધું એમ કે જો આપણે જ આપણી જમીન પર આપણે જમીન કેવી છે અને ફળદૂપ છે કે કેમ ને કઈ જમીન પર કઈ ખેતી કરવી એ એના વિશે તમે જણાઈવું અને મિત્ર હું તો એવો જ કહેવા મામાંગુ છું કે એક જમીન પર આપણે એક ખેતી કર્યા બાદ તરત જ બીજી ખેતી કરવી જોઈએ જેથી કરીને જમીન ફળદુ રહે અને આપણે જો બીજી ખેત એક ખેતી એક પાક આપણે લીધો પશી બીજો પાક નાખે મિત્ર તો જમીન ફળદુપ રહે અને કોઈ પણ પાક એમાં યોગ્ય રીતે એ સારો આવ હોય તો મિત્રો આપણા જે અં મિત્રો તમે તો ખબર જ છે કે આપણા જે વિસ્તારો છે પહાડી વિસ્તાર અને વધારે મ વધારે એ-એ-એક જ વાર ખેતી થાય છે અને મારા મારા ગામડા વિસ્તારમાં તો મિત્ર એવું છે કે જે ડાંગોરનો પાક એક જ વાર લેવામાં આવે છે એ પણ મિત્ર ચોમાસીની ઋતુમાં અને બીજી ઋતુમાં જો પાણી હોય મિત્ર તો કેળાની ખ્યાણી ખેતી ઉમ્મ ઉમ્મ અને અનેક પ્રકારની કઠોળને જે તે હોય શાકભાજી એની ખેતી કરવામાં આવે છે. તો મિત્રો તમારા વિસ્તારમાં પણ ખેતી વિશે થોડું કઈ ક રીતે કરે છે એ પદ્ધતિ જણાવજો.
હા તમે કહેએમ અમારા વિસ્ વિસ્તારમાં પણ ડુંગર આ વિસ્તાર જ છે જે જેનાથી મોટા ભાગે ચોમાસામાં ખેતી થાય છે. જેમ કે મો ગટાભાગી ડંગર વગેરે મોટા ભાગે થતી હોય છે. કારણ કે ગામડામાં મોટા ભાગે લોકો ચોમાસા ચોમાસામાં જ આધાર રાખે છે કારણ કે પાણીની તકલીફ વગેરે પણ હોય છે જેનાથી મોટાભાગે ખેતીઓ ચોમાસામાં કરવામાં આવે છે.
હા મિત્રો તમે કીધું કે જે તમારા વિસ્તારમાં પણ અમારે તેવ જ હાલ છે કારણ કે એ મિત્ર આપણો પહાડી વિસ્તાર છે એટલે કે પાણી ન સંગ્રહ આપણે યોગ્ય રીતે થતું નથી કારણ કે ઢાળવાળી જમીન છે એટલે કે પાણી ઉતરી જ જાય છે ની જેે મિત્રો તમારી તમારી જગ્યાએ તમારી જે ગામડા વિસ્તાર છે તે બાજુ કેરીનો પાક કેરી પણ ખુબ જ ઘણી થાય છે તો શું મિત્ર તમારા વિસ્તારમાં કઈ કઈ કેરીઓ થાય છે એના વિશે થોડું જણાવ જો ને મિત્રો.
હા એમ તો તમે કીધું એમ કેરીઓ પણ ઘણી બધી થાય છે. જેના અલગ અલગ પ્રકાર પ્રકારો પણ હોય છે. એવી જ રીતે હવે કે કેરીઓનો જ હ ચાલે સે સિઝન. એનાથી આપણે મોટાભાગે કેસર રાજાપુરી વગેરે કેરીઓ વધારે જોવા મળે અને એવી જ રીતે અલગ અલગ કેરીઓ કેરીઓ પણ છે જેમ કે કે બારમાસી વ ગેરે હોય છે એ આપણને ખાવા માટે પણ ખૂબ જ રસ પૂર્વક રસપૂર્વક ધરાવે છે એ રીતે આપણે એને આપણે બજારમાં વધારે માત્રામાં કેરીઓ હોય તો બજારમાં વેચવાથી પણ સારો એવો આપણે પૈસા કમાઈ શકીએ છેએ એવી જ રીતે જોવા જઈએ તો કેરીઓ મ એક જ કેરી વર્ષમાં એક જ વાર થાય છે અને આપણે ખુબ જ રસપૂર્વક ખાવી જોઈએ ને એના ત્યાં એ રસ પણ બનાવે છે જે ખૂબ જ મીઠાશ ધરાવે છે.
હા મિત્રો તમારી વાત તદ્દન સાચી છે કારણ કે આ જે કેરી છે એ વર્ષમાં એક જ વાર થાય એટલે જે પણ જે પણ યુવાનો છે એનો ખૂબ જ ઘણો લાભ લે છે કારણ કે એટલું મજા આવે મિત્ર ખાવાનું કે ખૂબ જ ઘણી આવે છે. કારણ કે જો આપણા વિસ્તારમાં મિત્ર કેરી ખૂબ જ ઘણી થાય છે અને મીઠાશ પણ એટલી જ હોય છે કારણ કે આપણી જે જમીન જ ફળદૂપ હોય અને એ આપણે દવા ઓછી રાખીએ પરંતુ જે સિટી વિસ્તાર છે મિત્ર એ સિટી વિસ્તારમાં જે પણ જે લોકો હોય સિટીના એ લોકો જે પણ એ લોકો ઝડવા છે આંબાના જે એ પણ દવા લાગતા હોય છે જેથી કરીને એ એટલે ટેસ્ટ ના લાગે પરંતુ જે ગામડા વિસ્તારની જે કેરી હોય હાપુસ છે રાજાપુરી છે ટોટાપુરી છે બદામ છે પછી ઘણી બધી એવી વેરાયટીની કેરી હોય છે પરંતુ મિત્ર એમાં લંગડો છે અને દશેરી એટલી જબરદસ્ત લાગે મિત્ર કે ખૂબ જ જબર મિત્ર એના સાથે હું તમને એ પણ જણાવવા મામાંગુ છું કે આપણા જે વિસ્તારમાં જે ખેતી થાય છે એમાં જે અડદ થાય, બાજરી, જુવાર, ઘઉં એવી ઘણી બધી થતી હોય છે પરંતુ મિત્ર એ એમાંથી આવક પણ સારી મળતી હોય છે અને મિત્રો આજે આપણે જોવા જઈએ કે આ જે પણ આપણે ખેતી કરીએ અને એમાંથી જે આપણે શાકભાજી ઉગાડીએ અને એમાં બજારમાં લઈ જઈએ પરંતુ મિત્રો એનો ભાવ મળ નથી કારણ કે આપણે જે એ લોકોને વેચીએ તો એ લોકો આપને આપણા પરથી સસ્તા ભાવમાં લઈ જાય અને એ લોકો જ પછી એ વેપારી લોકો જે હોય એ લોકો બીજી જગ્યાએ લઈ જાય સિટીમાં તો એ શાકભાજી ખુબ જ મોંઘી વેચ અને આપણને ખુબ જ ઘણું નુકસાન એટલે કે આપણે આટલી મહેનત કરતા હોય છે કે ખેતીમાંટ આપણે ખૂન પછી એટ આટલ મહેનત કરતા હોય છે આખા દિવસમાં ગરમી હોય ચોમાસું હોય બધી જમાં આપણે એટલી મહેનત આપણને જે યોગ્ય રીતે આપણને એમાંથી નફા ન મળે આપણા એ પાક પાક પ્રમાણે આપણને જે નફો ન મળે રકમ ન મળે મિત્રો તો આપણે ખુબ જ નિરાશ થઈ જવાય છે શું મિત્ર ત આના વિશે શું કેવું છે.
હા તમારી વાત સાવ સાચી છે. એવી જ રીતે આપણી તમારી વાતના આધાર જોવા જઈએ તો આપણે કોઈ પણ ખેતી કરીને આપણે કોઈ પણ શાકભાજી વગેરે વેચવા માટે ડાયરેક્ટ આપણે વેપારીને જ કોન્ટેક્ટ કરવા જોઈએ જેથી આપણે સારો એવો પૈસા મળી અને કોઈ પણ પ્રકાર ન વધારે નુકસાન પણ ન થાય. જેથી આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાથી પૈસા પૈસાને કોઈ પણ પ્રકારને નુકસાન નહી થાય આપણો મહેનત પણ ખોટા ખોટી રીતે આ વેસ્ટ ન થાય એવી જ રીતે આપણે જોવા જઈએ તો મોટાભાગે ખેતીઓ ખેતીઓ પણ અલગ અલગ રીતે જોવા મળ જોવા મળે છે જેમ કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ખેતીઓ કરવામાં આવે છે શું તમે જણ શકો કે અલગ અલગ વિસ્તારમાં કઈ કઈ ખેતી કરવામાં આવે.
હા મિત્રો હું તમને ચોક્કસ જણાવવા માંગુ છું કારણ કે મિત્રો આજે આપણે જોવા જઈએ કે જે ભારત દેશમાં જે લોકો છે એ સૌથી વધારે ખેતી પર જ નિર્ભર છે અને સૌથી વધારે લોકો ખેતી સાથે જ સંભાલે છે અને ખેતી માંથી જે પણ આવક મેળવે એના પોનું ગુજરાન ચલાવે એટલે હું તો મિત્ર એવું જ કેવા માંગુ છું કે આપણે બધા એ અલગ અલગ અલગ અલગ પ્રકારની ખેતી કરવી જોઈએ જેમ કે બીજા રાજ્યમાં જોઈએ તો આપણે અલગ અલગ એ રાજ્ય પ્રમાણે તેની જે જગ્યા હોય રજ બીજા રાજ્યોમાં ત્યાંની કેવી જમીન છે અને ત્યાં કયો પાક સારો એવો લઈ શકાય એ પ્રમાણે મિત્ર ત્યાં ખેતી ખેતી થાય છે પરંતુ મિત્ર આપણા જે વિસ્તાર છે પહાડી વિસ્તારમાં આપણે જેવા જે મ્ર એટલે આવી સારી એટલે મારે તો ખેતી ન થાય પરંતુ જે આપણી નાગલી છે મિત્ર અને તુવેર છે ને બાજરી બાજરી તો ન થાય પરંતુ નાગલી જે આપણે દેશી ભાષામાં કે નાગલી મિત્ર એ આપણી પહાડી વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય અને લોકો પણ ખૂબ જ ખેતી કરે છે તો મિત્રો તમે જે અમને આટલો કિંમતી સમય આપો અને તમારી તો એક્ઝામ ચાલતી છે તો એ અમને આટલો કિંમતી સમય આપો એના બદલ મિત્રો ખૂબ ખૂબ અભાન મિત્ર ધન્યવાદ.